હાલો
હા છે.
હા, આવે હે.
હા, જમી લીધું. તમે જમી લીધું‌.
હજી બાકી હે હવે, હવે જમ્મા બેઉ શું.
ઓકે તો તમે શું તમે જમવાનું તમે પસંદ કરશો નાઈટ માટે?
ઘરે જમતા હોય એ જમવાનું કે હોટેલમાં જમવા નથ જવાનું.
અચ્છા, કેન યુ એક્સપ્લેન મી થોડું ઘણું કે તમે શું જમશો અત્યારે ઓકે કઈ વાંધો નહી. મને જણાવજો મને આનંદ થશે તમારી સાથે કે તમે આ જમ્યું તમે મને જણાવ્યું. મને ખુબ આનંદ મળશે.
જી જી ચોક્કસ
ઓકે, અને તમારી એજ્યુકેશન ક્યાં લગીની છે?
શું?
તમારી તમારી એજ્યુકેશન ક્યાં લગીની છે?
તમે શું તમે કોર્સ કર્યા છે? ક્યાં લગીનું તમારું એજ્યુકેશન છે? તમારી બા તમારા તમારી થોડી માહિતી મને આપશો તમારી?
સોરી હું માહિતી શેર નથી કરી શકતો.
ઓકે ડોન્ટ વરી. બસ આમ અમારે અઈયા વરસાદ પાણી સારા ચાલે જલસો જલસો છે કાલેન પરમ દિવસે બે દિવસ થી એવો વરસાદ આવી રહ્યો એવો વરસાદ આવી રહ્યો તમે વાત જ છોડી દો.
એવું?
હા, તમારે ત્યાં કેવો વરસાદ ચાલે બોલો તમે?
અમાર તો અહીં વરસાદ છે નઈ.
નહીં વરસાદ?
ના
હમ, ફિર તો અચ્છા, હારું કેવાય.
સવારમાં હતો, અત્યારમાં નથી.
અરે અમારે તો અહિયાં એટલો ઓ વરસાદ આવતો આડેન ધડ આડેન ધડ આડેન ધડ નકરો વરસાદ જ આવ્યા રાખે કે તમે વાત ના પૂછો. અમારે તો ઘરની બારું બી નીકળવું હોયને તો બી અમારે પેન્ટ ઢીંચન લગી ચડાવીને જવું પડે બાર, ગાડી તો બિલકુલ બી ના નીકળે. અમારી પાસે બે તો ફોર વ્હીલ છે ફોર વ્હીલ ભી ના નીકળે, બાઈક ભી ના નીકળે, કઈ બી વસ્તુ ના નીકળે.
તોપણ.
હે...
ગાડી કેમ નો નીકળે પણ. રોડ નથી?
અરે... ના રોડ નહી અઇયા. અમે જ્યાં રહીએ છે ને ત્યાં હજી કાચો મારગ છે. અને ત્યાં વષૅ સાદી વાતાવરણ ના લીધે બઉ જ કીચળ જામી જાય છે અને બઉ જ પાણી ભરાય છે, જેથી કરી અમારા પગને ઢીંચણ લગી ત્યાં એ ત્યાં હલવાઈ રહી છે અંદર.
ઓહો, તો બઉ તકલીફ પડે.
તમાર આવી બધી સમસ્યા થાય ત્યાં?
ના હમારે આય નો થાય અમારે હારુ
તમ તમારે વરસાદ પાણી કેવો? તમ કીધું નઈ.
હમ?
તમુને વરસાદ પાણી કેવો તય?
હોઈ.
હમ.
હમ્મ
અહીંયા વરસાદ આવે, ત્યારે સારો આવે એવું બધું.
એ હાચું. વાળીવાળું હોય એટલેભ પાણી ભરઈ જાય.
હા, હમારે આજુબાજુમાં વાળીવાળો વિસ્તાર છે ને આખો એટલે. અને અમે અમે વાડીમાં જ રહીએ છે. અમાર વાળી છે. અમે વાળીમાં જ રહીએ.
અચ્છા, તો તો બઉ તકલીપ પડે ગાડી બાડી કાઢવામાં.
હમ્મ ઇ ઇ એ જ તો પોબ્લેમ છે ને.
ગોળ બોળ બનાવો ક કરો.
ના ના વાત કરી છે હમારા જે ભાઈ છે ને ઈ ગામના સરપંસ શે હો. એટલે વાત કરી શે એટલે વાત કયરી શે. એ કે અં શેરીમાંન સોસાયટીમાં બ્લોક નાખેને એવા બ્લોક નખ આવી દેશે, ઘરથી તે રોડ લગી. એ વાત કરી શે, હા એ વાત કરી છે હજી.
સારું
આ તો ભઈ, આ તો હવે સરકારી કામ શે આ તો આપડા હાથમાં ત શે નઇ, થાઈ તો ઠીક શે બાકી જે માતાજી.
ઈયે હાચું કઇક ફરવા બરવાનુ ગોઠવો, તો જીવીએ હવે.
હે...
ફરવાનું કઈક ગોઠવો તો જઈએ હવે.
ફરવામો તો જુનાગડ જવાની વાત શે, તમાર આવું હોય તો ચાલો જઈએ બધા હંગાથ.
જુનાગઢ તો રસ્તાને એવું બધું કે એને
હાં બા સાચું સાચું અગ્યાર તારીખે અગ્યાર વરસ ના બાળકને એક સિંહ ઉઠાવી ગ્યો જુનાગઢ થી હા અને જુનાગઢ થી જ તે અને આશરે આશરે એમાં એવું હતું ફેમેલીમાં એક બેન હતા ઈ એટે કે એક એની છો એક છો છોકરાની બેન અતી એક એની શ્રી માતાશ્રી હતા અને એક એમના પિતાશ્રી ટોટલ એમનું ચાર જણસનું કુટુંબ હતું ચાર માંથી હા અને ઈ એ જે ચાર લોકો અજી ચડવાને અજી ચડ તા જ તા અજી સવારના પોર માં સાડા પાંચ હોરા વેલી અ વેલ્લી સવારની વાત છે વેલ્લી સવાર સાડા પાંચે જુનાગઢ પર ચડતા જ તા અને આશરે તેઓ પચાસ થી પંચાવન પગથિયા જારે ચડ્યા
અચ્છા
ત્યારે સાઈડમાંથી અચાનક સિંહ આવી તેમના બાળક ને ઉઠાવીને લઈ જાય છે અને પછી હં પસી અ પોલીસવાળા આવે છે પછી આ બધા અં પ્રાણીઓના ઓલા આવે ને ઈ બધા આવે છે બધા ની બધે ઇન્વેસ્ટ બધો કરે
બરોબર માણહ જાતા હોય તો કોઈ બચાયા નઈ
ના ના ના ના માણસો ખુદ એમનો બચાવ કરે ક છોકરાને બચાવે
હા ઈ હાચુ
આ માણસને જ સિંહ જોઈને બીક લાગતી હોય તો માણસ પેલા ઈજ પેલા આંઈથી હ ટી જાય ને પછી બીજા ને હટાવે ને આ થોડી સામે થી ગાડી આવી રહી હતી તો બાળકને ઓમ થી ઓમ ખેંચી લેત બાળક બચી ગ્યો
ઈ હાચુ ખરું થયું પણ
હં એટલે હા એટલે તો અગિયાર એટલે અગિયાર તારીખે ત્યાં આખો દિવસ બંધ જ હતું અઈયા ત્યાં ઉ પર નોતા જવા દેતા ગિરનાર અને બાર તારીખે પણ બંન જ હતું હવે આજનું તો ખબર નથી. કે ચડવા દે છે હા મને ખબર આજ બાર સે આજ બંધ હતું બપોર લગી પણ હવે મને ખ ખબર નથી કે ચાલુ થયું કે ના થયું મારા અમુક અમુક ફ્રેન્ડ છે ત્યાં ગિરનારમાં હં મારા મારા ફ્રેન્ડને ત્યાં હોટલું છે કે રિસોર્ટ છે એમના ત્યાં એટલે મને માહિતી મને આપતા એ બધા
બરોબર તો હવે જાણી લેજો હું હે જવા દે કે નથ જવા દે તા
કે અંઈયા શું અત્યારે જવા દે છે કે નઈ અને તમારે ત્યાં સ્ટે કરવું હોય.
હમ્મ
તો તમે મને કોલ કરી શકો છો હું ક્યાંક તમારો અઈયા કંઈક કોન્ટેક્ટ કરાવી દઈશ સારા એવા ભાવમાં સસ્તા ન સારામાં હા
સીહ પકડીયુ ગયું એવી વાત મેં સાંભળી નઈ
ના એ તો મને નથી ખબર સિહ રેસ્ક્યુ કર્યો કે નથી કર્યો
અચ્છા. બરોબર.
બસ એવું આપણને જાણવા મળ્યું ઉપર ઉપર થી મેં કોલ કર્યો તારે કે આવું બધું માહિતી મળી
આપડે જ ફરવા જવાનું હોય છે તો આપડે ખબર હોવી જોઈએ ને પકડાણો કે નો પકડાનોએ
ના ના યાર ના ના એ તો સાચી વાત છે. અને એના પછી પણ અને એના અને એના પછી પણ એક બીજ જો એક વિડીયો વાયરલ થયો છે તમને કદાચ તમને ખબર નહી હોય પણ હું તમને જણાવું કે બીજા પણ વિડીયો આઇવા છે કે ગિરનારમાં સિંહ જોવા મળ્યો છે સામેની સાઈડ તે પર્વત ઉપર
અમુક જે લોકો ઉપરથી જયારે નીચે આવતા ને ત્યારે મે વિડીયો ઉતાર્યો ત્યારે એક અ સિંહણ અને તેના બે બચ્ચા સાથેનો વિડિયો હાલ ફિલહાલ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ભાઈ અમેઈ જોયો હતો એ વિડિયો સિંહ હતા ના બે બચ્ચા
હા હા હું હું એની જ વાત કરું
દાદા ને એવું બધું મે જોયું
હા બસ.
એ વિડીયો મે જોયો
હમ્મ.
ત્યા છું તયા તો ફુલ તો હોય છે ને ગિરનારમાં
શું
ગીરનારમાં તો વરસાદ હશેને ફૂલ
ના ગિરનારમાં તો હાલ તો વરસાદ નથી આશરે લગભગ ત્રણ થી ચાર દિવસ પેલા અહિયાં ત્યાં વરસાદ હતો સારો એવો
બરોબર તો બીજે ક્યાં ફરવા જવાય આપડે
બીજે તો આમ જવું હોય તો ગિરનાર માં ગિરનાર માં ટોટલ અગિયાર જેટલી લોકેશન છે ફરવા માટે
એ બો થઈ ગયું આ બસ
હા.
ના તો ગિરનાર પછી જવું હોય તો કેદારનાથ છે. સાસણગીર છે ચોટીલા છે.
હા હા.
ઘણી બધી ઘણી બધી પ્લેસ છે અત્યારે કેદારનાથ પણ જઈ શકાય.
કેદારનાથમાં મજા આવે નઈ તો માણસ થાય તો કામ ચાર પાંચમૂ હું કરવાનું
તો પછી ચાલોને બધા મુંબઈની ટ્રીપ મારી એ તઈ
અહીંયા શું છે.
મુંબઈ બધા જઇએ ફરવા ફરી બરીને બધા આઈએ પાછા
હ વરસાદ ડમુક પેન રદ થઈ ગઈ અહિયાં તો
હા અમારે પણ એઈ થયું અમારે અમદાવાદ જવાનું હતું એટલે અમદાવાદ થી અમારે અમદાવાદ એ શું અમારા ગામથી જવાનું હતું. પણ અમારી ટ્રેન કેન્સલ થઇ ગઈ આઠ તારીખે વરસાદ બઉ હતો સુરતમાં
હ
કેન્સલ થઈ ગઈ અમદાવાદમાં પણ બહુ વરસાદ હતો બઉ ભારી વરસાદ હતો
એવું
હમ બઉ એટલે બઉ ભારી વરસાદ હતો
હા મે સાાંભળું કે રાતે જે ટ્રેન આવી તે ઠેક હવાર માં આવી
હા
હા ઈ રાયતે બાર કલાક ગાડી મોડી બઉ કેવાય
હા હું હું ખૂદ સ્ટુડન્ટ છું અને હું બેચલસ ડિગ્રી અત્યારે મારી કમ્પ્લીટ કરી રહ્યો છું એટલે હું અપડાઉન કરું લોકલ ટ્રેનમાં એટલે હું એક ટ્રેનમાં અપડાઉન કરતો હતો એટલે મારી ઈ તે દિવસે તે મારી ટ્રેન આશરે આશરે સાડા ત્રણ કલાકથી પોણા ચાર કલાક લેટ હતી.
હા એ મને ખબર હે હયસે હાલો મૂકો હવે
એ અયા
હા.